જય શ્રી કૃષ્ણ.
કેમ?
મજામાં મજામાં.
ઓર બોલો બીજું. શું ચાલે?
શું કરો છો?
બસ કઈ નહી ફ્રી બેઠ તો મેં કીધું લાઈ તમને ફોન કરીએ કઈક કામ વામ હોય. તો તમે કો તમે શું કરો છો? સારું. તો જમી લીધું?
હમ જમી લીધું.
સારું. તો હું કેતી તી કે. ના આવતા અઠવાડિયે મારું બર્ડે હતું તો મેં. મે કીધું લાય ઇન્વાઈટ કરું વિચારતી હતી કે. થોડુંક થોડ નાની મોટી. પાત ની વા
હમ હમ હમ સારું હું પાર્ટી અ. પાર્ટી કેટલા વાગે સારું થયું છે.
પાર્ટીમાં જોવ ને હું આવતા અઠવાડિયે વિચારું છું સાંજની રાખું સાંજે શું એક તો ગરમી બહુ છે ને તો બપોરે કોઈ આવશે. આવશે ની તો સાંજે છ વાગ્યા ચાલુ કરીશ પાર્ટી તો છ થી હા. થી દસ વાગ્યા સુધી મ રાત. નું ના ડિનર અહિયાં જ છે તમારું હો આપડે અહિયાંયા બાર રેસ્ટોરેન્ટ કરીશું એટલે ત્યાં. પડે રાખીશું. તો સાંજે છ નું કહીશ ને તો બી ઘણા લોકો ચાડા છ સાત વાગ્યા સુધી જ આવશે આમ તો.
બડા ફ્રેન્ડસ આપશે ને.
હા.
ફ્રેન્ડ્સ આવશે ને.
હા હા મારા ફ્રેન્ડ્સ આવશે ને હ મેં જો ને કેટલા પાંચ દસ ફ્રેન્ડ છે એ બ લાસ્ટ ટાઈમ બી કેતા હતા કે. તે પાર્ટી ની કરી આમ જે તેમ જે લાસ્ટ ટાઈમે શું હું. હમ પીયરે જતી રહી હતી. એટલે ના મે શું. કીધું કે આ વખતે ચલો પેલે પાર્ટી કરી લો આ વખતે મેં થોડું લેટ. પ્રોગ્રામ બનાવ્યું છે પિયર જવાનું એટલે હા એટલે શું કેહેવાય મેં કીધું કે આ પછી કેસે ત દર વખતે પિયરે ભાગ. સારા જન્મ દિવસ. તો મેં કીધું કે નહી નહી આ વખતે હું રાખીશ પાર્ટી તો હું પેલે જ પ્લાનિંગ કરીને તો મેં કીધું તમને બધાને ઇન્વાઇટ કરી લઈશ તો રોજ રોજ રોજ મારા. ફ્રેન્ડો. માથું ખાય મારું. તા. પાપ પાાર્ટી આપ. તો મેં કીધું આ વખતે ચલા આપી દઉ પાર્ટી હમ.
પાર્ટી માં કોઈ ગેમ્સ પેન હોશે.
હા હા ગેમ્સ ભી મેં રાખ્યા છે ને એટલે શું કે મેં પાર્ટીમાં આપડે એક તો મેં તંબોલા રાખ્યું છે તંબોલાનું નામ.
તમ ના તમ બોલા કે હોવે. છે
તમોલામાં શું કે મેંને તમોલામાં આપડે એક ના ટ હાઉસ ટિકિટ આપે છે ઠીક છે એમાં આપણે જે કેટલા જણા રમવા વાળા હોય ને તો એમાં આપડી એન્ટ્રી હોય છે વીસ રૂપિયા ત્રીસ રૂપ પ્યા મતલબ કે ટિકટ પૈસા પૈસા થી આપણેે લેવાના પછી આપડે જે જીત ત એ ના તો મળે ઘણા લોકો પૈસા જ આપી દે ઘણા લોકો ગિફ્ટસ આપી દે અને એમાં હોય જેમ કે કોર્નાડ થઈ ગયું પછી ફર્સ્ટ લેકન્ડ લાઈન થર્ડ લાઈન થઈ ગઈ પછ છી લંચ બ્રેક ફસ્ટ ડિનર થઈ ગયું કપલ થઈ ગયું પછી શું કેવાય અર્લી ફાઈવ થઈ ગયા ઘણા લોકો અર્લી સેમન રાખે ઘણા લોકો પછી ઓલો અનલકી રાખે એમાં શું અનલકી માં કે એક બી નંબર ના હા એક બી નંબર ના કાપ ના તો મતલબ કી મતલબ કી એ ગ્લાસ જ માલા ક્યાં આપ લાસ્ટ સુધી બધાને પૂછે કે કો હ બધાને નંબર કપાય કે કોનું નહી કપાયું. એટલે જે એના ના કપાય એ અનલક કી થઈ ગ્યું. પછી આપણેે હાઉસ રાખી એમાં પેલ હાઉસ જેનું એને વધારે પૈસા મળે પછી બીજું હાઉસ એને થોડા ઓછા અને ત્રીજું હાઉસ એને થોડા ઓર ઓચા એવી રીતે. કરીને આપણું આ ગેમ થાય અને એના પછી આપણે થોડું ડાન્સ વાન્સ. ને એવું બ
હમ, હમ, હમ આ ડાન્સ અને મ્યુઝિક પેન હશે ને?
હા આપડે આપડે ખબર મ્યુઝિકલ ચેર વાળું હોય? ગેમ.
મ્યુઝિકલ ચેર. હમ્મ.
હા એમાં ના આપડે હુ હું વિચારું એ રાખ કો એટલે એમે ન બધા પાર્ટિસપ પેટ થઈ જાય અને એવા શું કે કી કોઈને ભી પેલા. કી એ ન ચાય કે સુ કેવી. રમવાનું યુ અને અતા શ્રી વગે એ ઉ બધું તો જુનું થઈ ગયું હવે એ તો હું વિચારું છું આપણે મ્યુઝિકલ ચેર રાખીશું એમાં છેન મતલબ કે મ્યુઝિક વાગશે એટલે બધા આપણે એક એક કુર્ચી સીધી ને એ કુર્ચ ઊંધી રાખીશું અને એના ગોળ ગોળ ફર વાનું. ચી મ્યુઝિક બંધ. થાય ન એટલે આપડે જેમ કે દસ જણા રમે ને તો નવ કુર્સી રાખીશું. તો દસ જણા ગોળ ગોળ. ફરસે તો એમાં નવ જણા બેસી જશે જે એક જણો. જે રહી જશે ને બેસવામાં એ આઉટ થઈ જશે. પછી પછી હા પછી નેક્સ્ટ જે રમાડ છે ને ગેમ એમાં નવ જણા થઈ ગયા તો આઠ. ખુરશી રાખશું. પછી આઠ જણા થઈ જાય તો સાત ખુરશી રાખશું એવી રીતે કરીને એક એક ખુરશી ને ઓછી કરતા જઈશું હ હા.
અ બર્થ ડે આઉટફિટ તૈયાર થઈ ગયો.
હા મેમે શું કેવાય હું બહુ જ મતલબ પેલા હેરાન હતી કે હું શું પહેરું શું પહેરું. પછી મે વિાર્યું કે હું ત. હુ વેસ્ટર્ન જેવું પહેરું. તો હું અ આપડે અહિયાં છે ને એક બે મતલબ કે ડ્રેસની. છે સારી સારી આયા શોપ્સ. તો મેં ત્યાં વિઝિટ કર્યું પણ મને કઈ સમજ ના આવીઈ તો હું હવે આ વત આ સન્ડે હું. જવાની મારા ઘરવાળા જોડે તો ત્યાંથી હું વિચારું છું કે શું પહેરું ગાઉન પહેરું કે વેસ્ટર્ન પહેરું કે શું પહેરું કઈ
વેસ્ટસ્ટર્ન વેસ્ટસ્ટન.
વેસ્ટર્ન પહેરવું તો સારું. હું એક કામ કરીશ તો મીડી વગેરે ચાલશેને?
હમ્મ
તો હું એક કામ કરીશ ને મી એટલે હું થીમ રાખવું વિચારુ
હ હા હમ્મ હ હા પાર્ટીમાં હા પાર્ટીમાં ગુજરાતી ફૂડ હશે કે અલગ અલગ વસ્તુઓ
ના હું હું મેું વિચારું છું કે થોડુંક ગુજરાતીમાં જેમ કે ઉંધીયુ થઇ ગયું જલેબી ફાફડા થઈ ગયા ખમણ ઢોકળા થઈ ગયા અને આપડું આ થઈ ગયું પાત્રા ને બધું રાખીશ અ અને મુઠિયા વગેરે થઈ ગયા ને ઓલુ થઈ ગયું અ થેપલા થઈ ગયા અને હું વી વિચારુ તો થોડું ચાઇનીઝ રાખો જેમ કે આપણે નૂડલ્સ થઈ ગયું મંચુરિયન થઈ ગયું હા ને ફ્રાઇડ રાઈસ થઈ ગયા એમાં ચાઇનીઝ માં થોડુંક આવી રીતે રાખી લઈશ અને થોડુંક સાઉથ ઇન્ડિયન બી લઈ લે
હા સાઉથ ઇન્ડિયન રાખી હા
હા અને પછી થોડું પંજાબી માં ને શાક અને રોટલી રાખી લઈશ એમાં ના પનીર નું શાક થઈ ગયું ને સાથે રોટલી થઈ ગઈ હેના અને પછી જમવા પછી આપણે ડિઝર્ટમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ કોફી જેવું રાખી લઈશું કઈક એવું કા તો કા હે અને કા તો કોઈને શેક વગેરે પીવું હોય તો એ તો એ પોતાની મરજી થી લઈ લે
હા અ હું જલ્દી અ હ હું જલ્દી આવી જાઉં કે ટાઈમ પર
અરે તું જલ્દી આવી જ તો ઓર સારું મારા માટે તો મારી હેલ્પ થઈ જશે અને ઉપરથી શું કે છે ને મારે મતલબ કે એક બે મતલબ કે આમ તો કઈ એવું કામ નથી લે કે ને થોડુંક મેનેજ કરવાનુંને થોડુંક મારું આઉટફિટનું ને એવું બધું થોડુંક તું મને એડવાઈસ બી આપી દઈશ તારો હોય તો જો તું ફ્રી થાય ને તો તું ચાર વાગે આયી ને મારા ઘરે જ હું તને અહીંથી લેતી જઈશ અને ત તું તારે તમા તારા ત્યાં ની ટેન્શન લે તારા ત્યાં ઘરે જ ને હું પીક કરાવી લઈશ છોકરાઓ ને હેના તો એની તો હું વાત કરી લઈશ ને જો ચાર વાગે આ આવી જાય ને તો માને થોડું શું કે રિટર્ન ગિફ્ટ વગેરે લેવું છે. તો હું એ ચારું છું એ તા જત જતા ટાઈમેને ત્યાં ત્યાં થી તારા જોડે લેતી જઉં હું.
હમ્મ કેક કયો ઓર્ડર કર્યો છે?
કેક નું હું વિચારું છું આજ કલ ઓલું મેકઅપ વાળું નહી ચાલતું લિપસ્ટિક અને આઈશરડોને એ બધું બનેલું હોય તો તો મેં કીધું કે હું એક તો મતલબ એ- કોઈ ક ઓર્ડર કરું પછી ખબર નઈ અમે મારા ધણી ઉપર છે, એને હું સરપ્રાઈઝ આપીશ તાને કેક નું તો આ વખતે ખુશ થઈ જઈશ કેક જોઈને તો મેં કીધું સારું. ચલો તમે તમને જે ગમે એ આપી દેજો ઓર્ડર એવું કેક નું તો હેન. એજ ઓર બોલો તો અમારી તૈયાર રિ રાજ્યો
અ હા અ મા. બ મારે તારે મતે શું ગિફ્ટ લાવું?
અરે હવે તારા હવે તું મારા ગિફ્ટ જ છે, ને હવે તારે ગિફ્ટ લાવવાની કઈ જરૂરત નથી હ. તું ગિફ્ટ લેવા દેજે.
લાવું.
અરે રેવા દઈ ના મારે ના. જોતું હવે તું લાવવાની. દારે કરે છે તો કઈ નને તું આવીઈશ ને તો આપડણે પછી જોઈ લેશું એવું લાાવવાનું આમ તો ચાલશે હવે તું એટલું આવી જાય ને મારા માટે એજ બઉુ છે.
હમ્મ. સારું.
હમ એ જ તો કઈ નહ થું તો આ તારી ત્યાં તૈયારી રાખાવાની અને અને હોય તો ચાર વાગ્યા ન તું રાખજે હો. એટલે શું કે હું બી મારી તૈયારી કરી. . મારી રીતે અને આપણે પહેલા જ નીળી સુું એ એટલે આમ તો છ વાગ્યા નુ બધાને કઈ આપડે તો છ વાગે પહોંચી જઈશું બંને જણા રેસ્ટોરન્ટ એ હ હા સાર સારું હેના ચાલ કઈ ન કરજે પછી હું તને બધું પ્રોગ્રામ કહી દઈસ હ.
ઓકે ઓકે ઓકે બાય જય શ્રી કૃષ્ણ.